હા હા અવાજ આવે છે.
હા હા આપશું બોલો બોલો
કેમ છું કેમ છ તબિયત
બસ મ સરસ એવી છે તમારે કેવું છે તબિયત પાણી
બસ મજામાં છું આ તો ઘણા ટાઈમથી હું ઘરે નથી ગઈ તો વિચારતી હતી કે પરિવારનું જીવનમાં ઘણું મહત્ત્વ છે.
હા એ તો સાચી વાત છે.
કારણ કે પરિવાર એ વ્યક્તિના જીવનની પ્રથમ શાળા છે બાળક જ્યારથી જન્મે ત્યારથી પરિવાર પાસેથી તેની ભાષા સંસ્કાર પ્રેમ અને જીવન જીવવાની રીત શીખે છે. અને જો જીવનમાં હા બોલો
અને દુનિયામાં ઘણા સંબંધો આપણને આપણે બનાવીએ છીએ પરંતુ એક સંબંધ જ એવો છે જે જન્મ સાથે જ આપણને મળી જાય છે એ છે પરિવાર.
હા એ તો તમે ખૂબ જ સાચી વાત કીધી અને જો જીવનમાં પરિવાર ન હોય તો શું પૈસા અને સફળતા પણ આપણને સાચું સુખ આપી શકતું નથી.
હા
પરિવાર એટલે તો વિશ્વાસ પ્રેમ લાગણી અને જવાબદારી અને એકતા સાથે જોડાયેલું એક લોકોનો જૂથ
હા અને પરિવારે સમાજનું આમ સૌથી નાનું પરંતુ સૌથી મહત્વનું એકમ છે.
હા એ તો ખુબ સાચી વાત કીધી અને પરિવાર માત્ર લોહીના સંબંધો થી જ નહીં પરંતુ પરસ્પરના સ્નેહ અને સહકારથી પણ બને બનતું હોય છે.
હા
અને પરિવારમાં દરેક વ્યક્તિનું પોતાનું એક મહત્વ હોય છે.
હા
અને દરેક વ્યક્તિના જીવનની શરૂઆત આમ પરિવારથી જ થાય છે બાળકોનું પ્રથમ શિક્ષક તમે કીધું એ પ્રમાણે આમ માતા હોય છે પરિવાર અને પ્રથમ માર્ગદર્શક પિતા હોય છે અને પ્રથમ શાળા એ પરિવાર હોય છે. અહીથી જ આપડે આમ બોલતા ચાલતા પ્રેમ કરતા. વહેંચતા અને જીવન જીવતા શીખતા હોઈએ છીએ.
હા સાચી વાત છે એટલે જ બધાં કહેતા હોય છે કે તમને માણસને જોઈને એના ઘરનું વાતાવરણ કેવું છે એ ખબર પડતી હોય છે ઘણીવાર કે તમારો પરિવાર જેટલો ખુશખુશાલ સારી હશે સકારાત્મક વિચારોવાળો હશે. એટલા જ તમે પણ સારી રીતે શુભથી રહી શકશો.
હા એ તો સાચી વાત છે.
અ અ આપડા વ્યક્તિત્વના વિકાસમાં પણ પરિવારનું ખૂબ જ મહત્ત્વ હોય છે કારણ કે અ આપડો આત્મવિશ્વાસ વધે નિર્ણય લેવાની ક્ષમતા વધે. કારણ કે જ્યારે આપડે થોડા મોટા થઈએ પછી આપડા માતા પિતા અમુક નિર્ણયો લેવા માટે આપનને સહાનુભૂતિ આપતા હોય છે અને આપણને આપડા પોતાના નિર્ણયો લેવા માટે પ્રોત્સાહન પણ આપ તા હોય છે જેથી આપડો આત્મવિશ્વાસ પણ વધે છે અને નિર્ણય લેવાની ક્ષમતા પણ વધે છે અને સારા અને ખરાબ વચ્ચેનો તફાવત પણ આપડે સમજતા થઈએ છે હલો હલો હલો હલો આવાજ આવે છે હલો હલો હલો હલો હલો હલો